હા, કેમ છો? મારો અવાજ સંભળાય છે?
તમને આવે છે મારો અવાજ?
હા, હા, આવે છે, આવે છે. શું થયું અચાનક મને ફોન કર્યો?
હા, મારે અત્યારે જ મેં ન્યૂઝ વાયચી સોશિયલ મીડિયા રિલેટેડ ને મોબાઈલ રિલેટેડ કે આ બધું ડેટા આપળો અ લઈ રહ્યા છે. આપળી જાન વગર તે તમે ન્યુઝ જોઈ?
હા, હા, એ ન્યૂઝની મને ખ્યાલ છે. અમે હવે આપડી ઘરે વાઈફાઈ હોય બરાબર અને આપળે હમણા મોબાઈલનું રિચાર્જ કરાવીએ તો એમાં કેવું છે કે, એ લોકો અ ડેટા પેક આપણું જોયા કરતા હોય અને એ બધું છે ને કઈ પણ વસ્તુ તમે સેવ કરો તો ક્લાઉડમાં સેવ થાય છે. એટલે અ એના કારણે છે ને એ લોકોને આપડી બધી વસ્તુઓની ખબર પડે છે કે હું શું કરું છું કયું સર્ફિંગ કરું છું. પછી હું કઈ જગ્યાએ કે ક્યા જા એવું પડે છે. બીજું મારું સર્કલમાં શું છે, એ બધું એ લોકોને ખબર પડે છે. એટલે આ બધું છે ને જરાક સોશિયલ મીડિયાનું આવું બધું ચાલે તો છે જ. કારણ કે, હવે તો કેવું થઈ ગ્યું છે કે, એ આઈ પણ છે ને એકદમ પાવરફુલ થઈ ગ્યું છે. એટલે એ આઈ પણ છે ને આ બધું વસ્તુનું જાણકારી રાખે છે અને જે અ બીજા જેને જોયે છે ને આ જાણકારી તેને આ જાણકારી પૂરતી પાડે છે. તમારો કઈ બીજો વિચાર હશે ને આ બાબત પર?
જ યુસેજ આપણું ધ્યાન રાખે છે. તમે ઇન્સ્ટાગ્રામ લઈ લો કે યુટ્યુબ લઈ લો આપણાથી જો એક રીલ કે વિડીયો જોવા જાય તો એના રિલેટેડ જ સજેશન આવ્યા કરે. તેવું જ ન્યૂઝમાં બી એ બગાડી દીધું છે આ લોકો એ. ન્યૂઝમાં પેલાં કેવું હતુ કે આપણે લેટેસ્ટ ન્યૂઝ ને બધું બરાબર આવ આવતું રેતું ને વંચાતું પણ. હવે કેવું આપણા અ ઇન્ટરેસ્ટેડ ટોપિક પર જ આવ્યા કરે કંઈ ને કંઈ. એટલે નવું જે જાણવા જેવું નવું કય હોય તે આપણને જાણવા નય મળતું ને આ લોકો કેવું કે આપણા માઈન્ડ સાથે પ્લે કરવા માંગે અલગોરિધમ ને એવુ યુઝ કરીને તે કે તમે કોઈ રીલ જોઈ કે ફોર એક્ઝામ્પલ કોઈ તમને રેસીપીનો શોખ છે બનાવાનો. તો એની રીલ જોવાઈ ગઈ તો એ રેસીપી નવી નવી રેસીપીનું જ આવ્યા કરશે. જેમ તમે ક કરતા જશો એટલે માઇન્ડ સાથે બોવ એ લોકો પ્લે કરે છે ને એમાં મોબાઈલ અત્યારના જમાનામાં મોબાઈલનો યુસેજ એટલો વધી ગ્યો છે કે, છોકરાઓ પણ અ કેવું કે આપણે ભલે કઈ બી મૂક વું હોય કે પંદર મિનિટનું યુટ્યુબ પર તમે મૂકી શકો કે અ એના પછી એને એલર્ટ આવ્યા કરે. તો પણ અત્યારના છોકરાઓને ખબર છે કે આપણે સ્વાઈપ કરશું તો એલર્ટ જતું રહેશે ને પાછું અ જોયા કરે. પણ એ નહીં સમજતા કે તા એ લો કોના માઇન્ડને કેટલો પ્રોબ્લેમ થઈ શકે એ તરત ફ્રેમ પર સેકેન્ડ ચેન્જ થેયા કરે તો. એટલે મેઇન કન્ટેન્ટનું બી છે કે, અત્યારનો કન્ટેન્ટ પન અ બરાબર નથી આવતો સોશિયલ મીડિયા પર.
એકદમ સાચી વાત છે તમારી. એકદમ સાચી વાત છે. આ વસ્તુ છે ને તે બધા એ ઘણા એ અનુભવ કરી છે અને એ લોકો છે ને બોલતા પણ હોય છે. પણ આમાં કેવું છે કે, તમારા મારા જેવા જેને જાગૃતતા છે ને એને જ ખબર પડે છે કે સોશિયલ મીડિયા શું ગેમ રમે છે. જેમ કે હવે હું છું, તો હું એ ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ અને એમાં પણ છે ને તે હું એ વાનગી જોઈ તો તમારી વાત સાચી છે કે પછીથી છે ને મને વાનગી ના જ સજેશન્સ આવ્યા કરશે અને એ લોકો છે ને મને આ અમ્મ પેલું જેવું કરે, લલચાવે જેવું કે, તમે આમ કરી જ દો, તમે વસ્તુ લઈ જ લો, તમે કરી જ દો એવી રીતે. એટલે આપડું મન છે ને ત્યાં જ જાય અને આ બધું બી કેવું છે કે, એક સોશિયલ મીડિયા નું પ્લેટફોર્મ છે ને પાછું બીજા સાથે કનેક્ટેડ જેમકે તમે અત્યારે હાલમાં જોવો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટસએપ એ બ ધૂ કનેક્ટેડ છે. એટલે તમે ઇન્સ્ટાગ્રામ પર કઈ વસ્તુ જોઈ હોય એજ વસ્તુ તમને ફોલોઅપ ફો ફેસબુક પર બી બતાવશે અને એજ વસ્તુ ફોલોઅપ મને વોટ્સએપ પ ર બી બતાવસે એટલે એ વસ્તુ તો છે જ. એ તમારી સો ટ કાની વાત સાચી છે કે એ લોકો છે ને એવું કઈ એલ્ગોરિધમ યુઝ કરી અને બ્લે બ્રેન પ્લાનિંગ આપણું સમજી લેય છે કે હવે મારા હસબન્ડની જ વાત કરુ. તો એમણે છે ને ગાડી લેવાની હતી. તો ખાલી ગાડીનું એમણે જોયું હશે કે એ પર્ટિક્યુલર કંપનીની ગાડી. તો તેના પછી તો એ કંપનીની ગાડીઓના ફીચર, બીજી કંપનીની ગાડીઓના ફીચર, તમે આમ લેવો તમે ફલાણું લેવો તમને ડિસ્કાઉન્ટ મળસે, તમને આમ થશે, તમને આ સર્વિસ મળશે. એમ કરીને એજ ની એ રીલો આવ્યા કરે કે એજ ની એજ એડ આવ્યા કરે એ વસ્તુ બહ ખોટી છે કારણ કે આમાં શું થઈ જાય છે જે નાના છોકરાઓ છે ના બાળકો છે એ લોકો છે ને આમાં ફસાઈ જાય અને એ લોકો છે ને આમાં એમને કેવું થાય કે એમને નહી કરવું હોય ને તો પણ એ લોકો કઈ વસ્તુ કરી વેસે બીજું કે આમાંથી છે ને બિનજરૂરિયાત ખર્ચા બી વધે હવે ધારો કે મને કઈ વસ્તુની જરૂર નથી પણ છે ને સોશિયલ મીડિયા પર ખાલી મે એને સર્ હોય તો એ મને છે ને એના પિક્ચર મોકલાશે ક એ મને છે ને એનું એડવર્ટાઈઝ મોકલ્યા જ કર સ્કીમ મોકલ્યા કરશે કર જેના કારણે હું છે ને એને લલચાઈ જાઉં અને બિનજરૂરિયાત વસ્તુ મને ર નથી તો પણ હું છે ને એને લઈ લઉ એટલે એમ કરીને ને આપણા ખર્ચાઓ બી વધે એટલે આ બી એક ખોટી વસ્તુ છે એટલે સ મીડિયાો ને આ એક ગેરફાયદો બી ખરો બીજો કઈ બી તમને લાગતો હશે ને
છે જે લોકો કેવું ઘણા લોકો છે ને હવે આમાં કંઈ સિક્યોરિટી જેવું બી નથી કે એમાં કેવું થાય છે કે ઘણા લોકો ફેક પ્રોફાઇલ બનાવી બનાવીને બધી પ્રોડક્ટ વેચવાનું બી કરે છે પછી આપણને કહે કે અમે કેશ ઓન ડિલિવરી નથી રાખતા અને આપણે કવું કે લોકો સસ્તું બતાવે તો આપણે લલચાઈ જઈએ છીએ કે ચાલ દુકાન કરતાં સસ્તું મળતું છે ને આવી જશે ઘરે પણ એમાં ઘણી વાર કેવું થાય છે કે કેશ ઓન ડિલિવરી નહીં રાખેલો હોય ને લોકો કોઈ બેેરવાઈ જાય તો આપણે ઓર્ડર કરી દઈએ ને પછી છેલ્લે પ્રોડક્ટ આવે જ નહીં ને પછી એ લોકો નંબર પર ફોન કરે કે તમે કંઈ બી મેસેજ કરો આપણને બ્લોક લોકોક જ કરી દે એટલે પૈસા પણ જાય ને આપણો વિશ્વાસ પણ જે થયેલો હોય તે પણ જાય બીજું કેવું ઘણા ઘણા લોકોને એવું નથી કે બધા જ ખરાબ હોય પણ ઘણા લોકોને સોશિયલ મીડિયા થ્રુ હેલ્પ પણ થઈ છે એ લોકોને એ લોકો પ્રોડક્ટ ઘણા વેચીને કમાયા પણ કમાઈ પણ છે ને ઘણા જેન્યુઅન લોકો પણ છે પણ એમાં કેવું કે એ લોકોના રીલ્સને એ લોકોના જે માર્કેટિંગ જે કરતા હોય આપણા અત્યારે કન્ટેન્ટ ક્રિએટર એ બધા જેન્યુન જોએ તો જ આપણે એ આ પ્રોડક્ટ લેવાય
હા બિલકુલ સાચી વાત છે તમારી આ વસ્તુ તો છે જ જેમ કે હવે અમારે ત્યાં એક બેન હતા હવે એમને છે ને નાનું મોટું બિઝનેસ ચાલુ કરવું હતું હવે બેન છે ને તે કરતા તો બધું કામ બહુ જ ફાાઈન હતા પણ હવે ઘરે ઘરે જઈને વેચે અને બધું કરે એમાં કેટલી વાર લાગે ને કારણ કે પોતે બનાવવાનું પછી કરવાનું અને પછી પાછું ઘરે ઘરે જઈને વેચવાનું પ્લસ આપડ ઘરનું કામ ને બધું તો હોય જ ને ત્યારે પછી છે ને તે મારી દીકરી એ એમને બતાવ્યું કે જો આંટી તમારા વોટ્સએપ પર હ આ એડ મકી દીધી છે હવેથી લોકો તમને કોન્ટેક કરશે જેટલા જેટલા જોશે ચલો મેં તમને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી આપું છું અને એ રીલ મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નાખું છું કોઈ પણ કઈ પણ મને પૂછશે તો હું તમને કોન્ટેક્ટ કર એમ કરીને છે ને એ આટી નો બિઝનેસ એમને ખુબ વધારી આપ્યો એટલે આંટી તો બહ જ ખુશ થઈ ગયા અને પછી આ બધું છે ને જાતે જ શીખવા લાગ્યા એટલે આણ સરસ છે એક વસ્તુ છે કે તમે છે ને ડિજિટલ માર્કેટિંગ કરી શકો છો એટલે ઓછ છા પ્રસમાં તમે ઘણા કસ્ટમર એકયર કરી શકો છો એટલે એ વસ્તુ સારું છે આનું સોશયલ મીડિયાનું પણ આમાં કેવું છે ને કે આપ નંબર ને બધું એ લોકો પાસે જતું રહી છે ને પછી એ લોકો છે ને આપણને બહુ હેરાનગતિ કરે છે અને એ લોકો છે ને આ બધી વસ્તુનો ટ્રેક બી બહુ રાખતા હોય છે અને આમાં તો કેવું છે કે હવે હું છું ધારો કે મને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી ગઈ તો કેવું થાય હમ આપડે છે ને તે બહ બધું બોલ બોલ કરીએ પડાવ્યા તો હું અહીંયા ગઈ હતી પછી મારી બેબીને આ ખાવાનું ગમે છે મારી બેબીને તે ખાવાનું ગમે છે તો તેના થાય કે એ લોકો છે ને કોઈ પણ વાર કઈ ઘેર લભ ઉઠાવવો હોય ને તો પણ એ લોકો ઉઠાવી શકે છે એટલે આ ભારત ન છેને આપણે ખબ ચોક્કસણે ધ્યાન રાખવું જોઈએ આપણે છે ને કોઈ પણ દિવસ આપણી પર્સનલ પ્રોફાઈલ ફોટોઝ ફોટો એ બધ બી છે ને સોશિયલ મીડિયા પર બ અપડેટ રાખવાનું અને ટાઈમે ટાઈમે રીલ બનાવીને પોસ્ટ કરવાનું હું ક્યા છું મારીકેશન શેર કરવાનું એ પણ આપણે થોડું નહી કરવું જોઈએ અત્યારે હાલમાં જે નવયુવાન એ લોકો શું અને ટ્રેન્ડિંગ સમજે એ લોકો તરત કોઈ જગ્યાએ ફરવા જાય એટલે ફોટા મૂકી દે વિડીયો મૂકી દે પણ એ બધી વસ્તુ ખોટી છે એટલે તમને બી આવવું કઈ લાગતું હશે ને કે એ લોકો જે કરે છે એ વસ્તુ ખોટી કરે છે એમ
એ સાચી વાત છે એ એ લોકો એ જેટલું વધારે શેર કરેને એટલું આપણે આપણો ડેટા ફ ફ્રીમાં આપીએ છ છેએ કોઈ બી પ્લેટફોર્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એટલે એ તો ના જ કરવો જોઈએ અને બીજું તમે નંબરવાળું કીધું એ તો મારા સાથે પણ થયો છે મારા નંબર હવે આપણું વોટ્સએપને બધા સેમ જ કંપનીનું ચાઇલ્ડ જેવું જ છે તો એમાં કેવું એ કનેક્ટ ડ હોય ને તો એના લીધે નંબર પાસ ઓન થઈ જ જાય, જેમ આપણે શોપ નાવ પર ક્લિક કરીએ ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલમાં તો એ આપણે પછી બાય નહીં કરીએ તો તરત મેસેજ આવી કે, તમે કાર્ટમાં જોતા હતા અનેનું શું થયું તમને ઇન્ટરેસ્ટ હોય તો લેજો અને એવું એટલે ધ્યાન તો રાખવું જ જોઈએ અને સોશિયલ મીડિયાથી જેટલું દૂર રહો તેનાથી સારું
એકદમ સાચી એકદમ સાચ વાત છે તમારી આ એ વસ્તુ બહુ ખરાબ છે એટલે સોશિયલ મીડિયા ના ફાયદા છે જ એ આપણને દુનિયા સાથે કનેક્ટ કરે છે એટલે બહુ જ સારું છે પણ એના છે ને ગેરફાયદા બી છે. એટલે આપડે કેવું છે કે બધી વસ્તુ વાપરવાની પણ લિમિટમાં વાપર પરવાની ચાલો તમારી સાથે આ બાબત પર વાત કરીને મને ખુબ જ આનંદ થયો ચલો પાછા ફરી એક વાર મળશું.
હા આવજો.